હા, શું કરે છે? હા હલો હલો બેન કેમ છો?
મજા તમે કેમ છો?
બરોબર ચાય પાણી પતી ગ્યા
ચાય પાણી નથી પત્યા છોકરાઓ સુતા છે.
છોકરા સુતા છે કા હા શું સાંજે ટ્યુશન હશે નહિ બાબા નુ.
બાબા ને બાબી બે સુતા છે.
અચ્છા ઉઠશે ત્યારે ચાય
બધા ઘરે જ કરે છે બેવ જણા હમ્મ હું મંદિર સાફ કરું છું મંદિર.
મંદિર સાફ કરો છો હ હ હ કાલે તમારી મોટી બીજ છે કા અષાઢી બીજ
હા હા કાલે નથી કાલે ચંદર છે પરમ દિવસે છે.
અચ્છા અચ્છા બે કરી છે. અમુક કાલે કરી છે ને પરમ દિવસે કરી છે એવું છે.
હા બે બે તહેવાર વાર વહેવાર હોય.
કેયા દિવસે ક્યા તેહ ના ના હવે હું છું હમણાં ઉઠી છું હવે પીસ મારી વઉ ને પોતરો તો પીતા નથી હું એ ટલી છું છ વાગે ઈ પાણી પીએ.
પાણી પીએ હમ્મ વરસાદ છે વરસાદ
ના રે ના ઘેરેલો છે ગરમી બઉ જ છે બઉ ગરમી છે.
બઉ અહીયાં તો વરસાદ જ નથી બી
હા એ આવશે આવશે ટેન્શન ના લ્યો આવશે વરસાદ. અ શું હવે વળી ઉઠશે અને વરી છોકરાઓને ગરમ નાસ્તો જોશે નહી અટાણે
હા નાસ્તો ચાય પાણી
ચાય પાણી પતશે ત્યારે રાતનું અ ખાવાનું તૈયાર તા કરવાનું હમ્મ રાતના તમે શું બનાવો?
રાતના આજે તો શેવપુરી વિચાર છે.
અચ્છા સેવ પૂળી પછી આ દાળ ભાત ને નો હોય તો ચાલે છોકરાને
ચાલે ખાલી સેવ ખાલી સેવ પુરી ખાઈ લેશે બધા.
સારું છે તમારા મિસ્ટર પણ ખાઈ લે.
મીસ્ટરે ખાય લે સેવ પુરી જ
હ અમાર અહીંયા એવું છે ને કાઈ પણ વાનગી બનાવી તો બાજુમાં ખીચડી કે પછી દાળ ભાત તો જોઈએ જ હા તો બે બે રસોઈ કરવાની બેન શું કરે.
કહી દેવાનું ઘરે જે બને છે ઈજ ખાઓ.
ના, ના ઢોકળા બનાવીએ તોય ચાય જોઈએ. મારો પોતરો છે એને વળી દાળ-ભાત કે ખીચડી જોઈ કાંઈ પણ બનાવીન, બઉ-બઉ હોશિયાર હા ઈ ખાઈ લે છે બિચારો, કારેલા નુ શાક પણ ખાઈ લે.
અહિયાં તો કોઈ કારેલાય નથી ખાતા, શાક બટેટા સિવાય કાંઈ જ નથી ખાતા.
ના ઈ પે એને પણ આમ બટેટા, આલુ પરોઠા એવું બધું ખાય, ન ફ્રૂટ ખાય, ન દૂધ પીએ. ન મિષ્ટાન ખાય.
ના ઈ એને ખવડાવો, એને ખવડાવો.
નથી ખાતો.
એને કેવાનું જ તાકાત આવે એનાથી.
નથી ખાતો ને હવે, ઢોકળા લઈ જાય, ઈટલી લઈ જાય એવું બધું ખાશે.
તમે ખાશો તો ઈએ ખાશે.
અમે તો ખાઈએ છીએ.
તમારી વહું કાંઈ કહેતી નથી તમારા છોકરા વિશે?
એની વહુ-વહુ શી ખાડે છે, પણ આજ જમાનાના છોકરા દૂધ નથી પીતા ને શું કરે, મિસ ટાન એય નથી ખાતા, એનો બાપ એનો પપ્પા પણ નથી. આનો મારો દીકરો અહીં ઓફિસે જાય છે જો.
કયાં? કંઈ સાઈડ છે એની ઓફિસ?
ઈ હવે એવી દાદર બાજુ છે.
શું કરે છે દાદર માં?
દાદરમાં ઓફિસે જાય છે, હવે શું કરે છે આપને તો કઈ ખબર ન પડે. એ બધું કરતા હોય હવે, ઈ. જાય ને સવારના જાય નવ વાગ સવારના નવ વાગે જાય, અને દીકરાને ઈસ્કૂલ મુકતો જાય પછી ત્યાંથી ટ્રેન પકડી
હા.
ના સાડા આઠ, નવ વાગે આવે.
સારું કહેવાય. શનિવારે જાય, શનિ રવિ
છુટી હોય, બેય ને બાપ દીકરાની.
જલસા છે.
હા તો. એનો બાપ જ નથી, એને પપ્પા જ છોકરા ના નથી ખાતા, ન મિષ્ટાાન ખાઈ ને કાઈ ના ખાય. એ ઈન દીકરોય એવો જ છે, શું કરે હવે. જો વરસાદના છાટ ટાં આવે છે, તમારો ફોન આવ્યો એટલે સારો થયો વરસ
આવશે-આવશે તમારે પાસે વરસ સાદ આવશે. અહીંયાઈ મોકલજો.
હા, અહીયાં તો મોકલીશ.
આજે શું બનાવવાના છો?
આજે મસાલા ભાત બનાવશું અમે. તમે કેવી રીતે બનાવો, ખારી ભાત કેવી રીતે બનાવો?
ખારી ભાત કેવી રીતે બનાવું?
હા.
કાંદા, લસણ બટેટા બધ ધા વેજીિટેબલ્સ, પછી છુટ્ટા બનાવી નાખવાના, થઈ ગયું. ખારી ભાત માં શ શું હોય, તમને આટલુંય નથી આવડતું?
ના અલગ અલગ હોય ને તમારી ને અમારી ને બધે અલગ અલગ હો કોઈ બાસમતી ચોખા વાપરે કોઈ સાદા ચોખા વાપરે.
ઈ આપડા ઉપર હોય તમને જે નાખવા હોય નાખી દેવાના.
ઘણા જો કાંદા લસણ ન ખાતા હોય. એમાં બધા વટાણા અને ગાજર અને બધા શાકભાજી નાખી એના
કાંદા બટેટા જ હોય મારી છોકરી ને કાંદા ના જોઈએ મારા છોકરા ને કાંદા જોઈએ.
હા ઈજ છે ને બધું.
પછી હું ખાઉં તો ખાલી ભાત જ બચે.
તમે દાળ ફ્રાય કેમ બનાવો?
દાલ ફ્રાય એમાં છે ને લસણને આદુ વધારે જોઈએ.
અચ્છા હા
પછી કાંદા ને ટમેટા ઝીણા કાપી એને સાંત્રી લેવાના.
હા
કસૂરી મેથી નાખવાની ટમેટાની પ્યુરી નાખવાની ને દાલ દાળ નાખી દેવાની ને મસાલા કરવાનું કઈ જ નથી એનું.
પછી ઉકરે તો પછી એના ઉપર ભાત પછી નાખવાની
પછી ભાત ભા દાળ વધારે હોય ને ભા ભાત ઓછી હોય.
હ એટલે દા ભાત પેલા બાફી લેવાના કે પછી એમાં જ નાખવાનું પછી હ પછી એનામાં નાખવા નાખ હતા મિક્સ થઈ જાય દાળ ભાત
હા પછી જયારે જમવા બેસે ને ત્યારે ભાત મિક્સ કરી દેવાની.
અચ્છા ત્યારે મિક્સ કરવાના બરોબર છે હમ હમ બીજું ના ના આવીશ ચોક્કસ આવીશ ચોક્કસ આવીશ
હમ પોતે બનાવી ડિશ જાતે તમને
હા તોમે શીખી લઈએ ને કેવી રીતે બનાવો છો તો મારા મિસ્ટર ને દાળ ફ્રાય કેતો કે દાળ વાટકામાં દો કે ભાત દો બધું એક જ થાય છે ન કે
ઈ તો છે પણ છોકરાઓ છે ને એક જ ચમચી દાળ નાખી દાલ ખીચડી હોય ને આટલી બધી દાર એમના પેટમાં જાય.
હા ઈજ છે બરોબર છે આમ એક જ થઇ જાય ને બધું.
એમ એક જ થઈ જાય આમ ખાવ કે તેમ ખાવ એક જ થાય
પરોઠા બનાવે તો શાક અલગ નાખો કે રોટી ભેગું તમે કરી મૂકો
હા પહિ એમાં બટેટા તમે થોડુંક જ ખાશો એમાં આખું મિક્સ કરેલુ ખાશો તો
હા ઈજ છે બરોબર છે. બીજે શું કેવ છો કાલે શું બનાવશો મોટો દિવસ છે તો પરમ દિવસે અસાઢી બીજ ના
અષાઢી બીજ ના જોઈએ હવે શું બનાવીએ છોકરાને
હા હા
હમ્મ. હમ્મ.
તો છુટ્ટી હશે ને સ્કૂલ માં
અષાઢી બીજની
શું બનાવો છો તમે આજે રાતના
એ કીધું ને મસાલા ભાત બનાવશું આજે ખારી ભાત
તમે કેવી રીતે બનાવો મસા
અમે જો એક એક વાટકો ચોખા હોય તેના ઉપર બે વાટકા પાણી નાખીએ પેલા
બાસ બાસમતી હોય બાસમતી
ના ના બાસમતી મને ભાવે પણ મારા દીકરાને ના ભાવે બોલા ગેસ થાય છે.
તો દીકરાને ભાવે શું છે?
એને છે તે પછી આમ સાદું સાદું ખાવાનું ભાવે.
આટલું સાદું છે આ જમાના માં.
હા આજે ઓળો બનાવેયો હતો તો ઓડો મસ્ત ખાઈ આવશે.
ઓળો મને કેવી રીતે બનાવ્યું ઓળો
રીંગણાનો ઓળો બનાવ્યો તો રીંગણા ને પેલા બાફી લીધા અડધા અડધા કરીને પછી બાફીને પછી એના ઉપરના કારા હોય છેલટા એને કાઢી મૂકવાના
હા
પછી ઝીણા કાંદા ટમાટા લસણ આદુ ને એને ઓલો તેલમાં સા ત્રી લેવાનું
હમ
પછી એમાં બધા મસાલા નાખી ને આ રીંગણા હોય ઈ નાખી દેવાના એના ઉપર બધો મસાલો નાખી દેવાનો થઈ ગયો ઓડો મસ્ત લાગે બઉ સરસ
રોટલી
રોટલો નથી ખાતો ને રોટી બનાવી પડે. ઓફીસે ના ભાવે ને ગરમી કેટલી છે. એટલે રોટલો તો ખાયે ની રોટલો બનાવું તો ગરમાં ગરમ રોટલો હોય. ઉપર ઘી ને ગોળ હા હા, પોતરો ખાઈ લે તમ પોતરો તો મારો એવો ડાયો હા, ઈ એ ખાઈ લે. ઈ બધા ગાય ને પૂજી ને આવ્યા છે એ બધું જી દેસું ખાઈ લેસે. બે જણા.
હારું કેવા આ જમાના માં તમને સારી વોવ મળી ગેઈ.
નઈ વોઉ તો મને બોઉ સારી મળી છે દીવો લઈને ગો તવા નીકળી હતી ને ત્યારે મળી છે મને.
મયળીને. સારું સારું તમે સારી પૂજા કયરી છે બધાની. આશાપૂરાના ભકત છો? બરોબર.
બીજું શું કે છો એ ટાઈમના થઈ જા તમારું ને મારું. હમ.
હા, હજી વાર છે.
વાત છેને હા વિદેશો કેય છે છોકરાને કયો હવે ઉઠે ઉઠે પછી કેટલા સાડા પાંચ તો વાગે છે.
એ હવે થોડીક વાર રહીને ઉઠાડીશ મારું કામ પતિ જાય.
ય હા. સારું અષાઢ મહિના નવરાત્રા ચાલુ કા.
કાલે થી.
હમ. સારું બીજું શું કે છે તમારા મિસ્ટર કેટલા વાગે આવે રાતના?
ઈ નક્કી ના હોય જયારે મૂડ બને ત્યારે ઘરે આવી જાય.
એવું છે કા તમારી યાદ આવે તો આલે આવે.
ના ઘરની છોકરાઓની યાદ આવે તો પોચી આવે.
અચ્છા અચ્છા, હમ હમ.
થાકી જાય ઓફિસથી તો ઘરે પોચી આવે.
હા હા, બરોબર છે. પછી પણ ફોન કરશું તો વાનગી ઉપર જ વાત કરશું કે મને શી
હા હા, વાનગી સારી સારી તમને તમારા પાસે વાનગી સારી હોય છે મેં સાંભળ્યુ છે. શીખાડજો અમને.
હા, ઈજ ને પછી. તમે તો બાર મહિનાના અથાણા મસ્ત બનાવ્યા છે નઈ.
હાલો, થઈ ગયું.
થઈ ગયુ?
હા લો.